હલો
અમવાત સંભળા છે, મારો
હા સંભળાય છેને.
એવું, મજામાં.
બસ મજા આવે છે, તમે બોલો
જાઓ, મજામા તો આજે, એક નવા વિષય પર એકદમ વાત કરી હતી મારે તો એ વિદેશી ખોરાક છે, તો આપણે એ વિષય પર વાત કરીએ
હા, હા ખુબજ સરસ ટોપિક છે. આજે દુનિયાના, ઘણા દેશોનું ખાવાનું બીજા દેશો સુધી પહોંચી ગયું છે.
બિલકુલ બિલકુલ ને એમાં હવે મોટા શહેરોમાં જુદા, જુદા દેશનું, પણ જમવાનું નુ, મળતું હોય.
હા, સાચી વાત લોકો, નવા સ્વાદનો અનુભવ કરવા માટે પણ ખોરાક તરફ આકર્ષિત થાય છે. અને નવા, નવા દેશો ફરવા જાય છે.
હા, ને તમે જોવ કે વિદેશી ખોરાક, એટલે જ બીજા દેશમા બનતું અને ત્યાંથી, પ્રસિદ્ધ હોય, તેવું ભોજન
હા, સાચી વાત દરેક દેશની, પોતાની રસોઈ અને બનાવવાની રીત હોય છે.
ખરેખર અને એમાં કોઈ, દેશમાં ચોખા વધુ વપરાતા હોય છે.
હા, અને કોઈ દેશમાં રોટલી કા તો બ્રેડ, અથવા પાસ્તા નો ઉપયોગ વધુ થાય છે.
એકદમ, એકદમ સા સાચી વાત છેને, કોઈ જગ્યાએ તો તીખું ખાવાનું બહુ ગમતું હોય છે એમને
હા સાચી વાત. તો કોઈ જગ્યા ઓછા મસાલા વાળું ભોજન પણ પસંદ કરવામાં આવે આવે છે.
બિલકુલ અને ત્યાં આપણે ઘણા નામ સાંભળ્યા હોય છે કે દુનિયાભર ને આમ બધું બહુ ઓળખાતું હોય છે તેમ
સાચી વાત છે હા જેમ કે ઈટલીમાં પિસ્ટ પા પિઝા પાસ્તા ને નૂડલ્સ ને સુસી ટાકો બર્ગર પ્રખ્યાત છે.
બિલકુલ બિલકુલ એ ભી તમે જોઈ શકો કે બધા ખોરાક જુદા જુદા દેશોમાંથી બહુ વાવા મળતા હોય છે.
સાચી વાત છે સમય સાથે ખોરાક બીજા દેશોમાં પણ ખૂબ લોકપ્રિય થયા.
બિલકુલ બિલકુલ નિયમ પીઝામાં વિવિધ શાકભાજી ચીસ અને બીજા પદાર્થ અ આમ બહુ વાપરતા હોય છે લોકો
હા સાચી વાત. પાસ્તા પણ ઘણી રીતે બનાવી શકાય છે.
અને એમ કે નુડલ્સ પણ ઘણા પ્રકારના હોય.
સાચી વાત છે. કોઈ નૂડલ્સ શાકભાજી સાથે બને છે તો કોઈ નૂડલ્સ સૂપ સાથે બને.
બિલકુલ બિલકુલ બીજો જો કે સુસી પણ એક અલગ પ્રકારનું ભોજન
સાચી વાત શું શી ખુબ ટેસ્ટી હોય છે તેમાં ચોખાનો મુખ્ય ઉપયોગ થાય છે.
અને એમાં બીજું બી છે કે ટાકો પણ દુનિયામાં વો હમ્મ જાણીતું ભોજન છે.
સાચી વાત છે. સાચી વાત છે તેમાં વિવિધ પુરણ ભરીને પીરસવામાં આવે છે.
હા બિલકુલ બિલકુલ ને તેમાં વિવિધ પુરાંગ ભરાય છે તો તમે કીધું. પણ વિદેહીી ખોરાકનો રંગ સુગંધ અને સજાવટ મહત્વ આધારથી હોય છે.
સાચી વાત હા ઘણા લોકો પેલા આગથી. આખ થી જમવાનું જોવે પછી સ્વાદ લે છે.
બિલકુલ બિલકુલ ને આમ તમે જો કે કેટલાક ભોજન ઘરોમાં પીરસવામાં આવે છે.
સાચી વાત અને કેટલાક ઠંડા પણ હોય છે.
પુરાને દસ વધતુ પ્રમાણે એકદમ ખવારા કામ બદલાતો રહેેતોદમ
સાચી વાત છે ઠંડી જગ્યા ઠંડી જગ્યાએ ગરમ. અને ઉર્જા આપે તેવું ભોજન વધુ હોય છે.
અને તમે જોવા તો ગરમ પ્રદેશમાં હલકા ભોજન પણ ત્યાં બહુ જોવા મળ.
સાચી વાત છે તે જરૂરી છે. ખોરાકમાં વાપરાતા મસાલા પણ અલગ હોય છે તેનાથી સ્વાદ ખૂબ વધે. છે.
બિલકુલ અને ત્યાં કેટલા દેશોમાં તો ચીઝનો બહુ બધા આમ ઉપયોગ થતો હોય છે આમ ગસમ અને એ બધામાં.
ચીઝ ચીઝ તો ખુબ જ સરસ વસ્તુ છે, કેટલાક દેશોમાં પણ માખણ. અને દૂધ માંથી બનેલા પદાર્થ વધુ હોય છે.
એમ ખરેખર ને કોઈ જોય કે કોઈ જગ્યાએ તો ચોખા રોજ ના ભોજન ના એક તમામ મુખ્ય ભાગ હોય છે. એ બહુ જ વપરા ત.
સાચી વાત છે, કે કોઈ જગ્યા, બ્રેડ વગર ભોજન અધૂરું મનાય છે.
બિલકુલ, અને આજે વિજયીખ હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ એકમ તે આપને, મારી જાય
સાચી વાત છે. ઘણા લોકો ઘરે પણ આવા, ભોજન બનાવવાનો પ્રયત્ન કરતા રહે છે.
બિલકુલ, બિલકુલ મેં રસોઈના વિડીિયો અને પુસ્તકો, માંથી પણ આપણને બહુ માહિતી, મળે કે કેવી રીતે બનાવવું ને એની રેસીપી હ
સાચી વાત છે, એથી લોકો નવી રીત શીખે છે.
બિલકુલ અને વિદેશી ખોરાકથી બીજા દેશની પણ સંસ્કૃતિ, બહુ આમ ઓળખા મળે છે, આપને
ભોજન ફક્ત પેટ ભરવા માટે નથી, પણ સંસ્કૃત સાથે પણ જોડાયેલું હોય છે.
બિલકુલ નહી, દરેક ભોજન પાછળ કોઈ ન કોઈ આમ ઈતિહાસ હોય છે, કે માંથી આવ્યું છુ.
સાચી વાત, અને ઘણા પરંપરા જોડાયેલી પણ હોય છે.
બિલકુલ, બિલકુલ ન કેટલાક ભોજન તો ખાસ, તહેવારમાં નામ બનતા હોય છે, કે
હા, અને કેટલાક રોજિંદા ભોજન તરીકે લેવામાં આવે છે.
બિલકુલ, બિલકુલ ને વિદેશી ખોરાક વિશે તો જાણવુ, એટલે દુનિયા વિશે એ પણ, આપને બહુ જાણવા મળે ક્યાંનુ ક્યા ભોજન શું મળે
બિલકુલ ખોરાક લોકોને બીજા સાથે, જોડવાનું માધ્યમ પણ બની શકે છે.
બિલકુલ, બિલકુલ આપડે‌ બીજા ભાગમાં જુદા જુદા, દેશનો ખોરાક આમ વિશે આગળ આપડે વાત કરીએ હવે.
હા, ચાલો આગળના આપડે
દરેક દેશનું, ભોજન એને ઓરખાણ બની ગયું છે, કેમકે તે ખૂબ સ્વાદિષ્ટ થયા છે.
બિલકુલ, બિલકુલ ના કોઈ દિવસમાં તો ચોખા મકાઈ. મુખ્ય રીતે ભોજન બહુ વપરાતા હોય છે.
હા, તો દેશમાં બટાકા બ્રેડ અથવા મકાઈનો વધુ ઉપયોગ થાય છે.
અને તેમાં તમે જો કે કેટલાક ભોજન બહુ સરળ રીતે ઈઝી બને ભનતા હોય છે.
હા, અને કેટલાક ભોજન બનાવવામાં ઘણો સમય લાગે છે.
એ કો પોચની રીતતો પ્રવાહ, બદલાતી હોય છે.
સાચી વાત છે, કોઈ જગ્યા ચમચી વપરાય છે, અને તો કોઈ, જગ્યા. હાથ થી, ખવાઈ ખાવામાં આવે છે.
અને આમા, તમે જોવુ કેટલાક દેશોમા તો પૂરી અને કાંટા, પણ ઉપયોગ કરતા હોય છે, જમવા માટે
સાચી વાત છે, આ બધું સંસ્તિ સંસ્કૃતિ નો ભાગ છે.
બિલકુલ અને ભોજન લેવાની હેલ્પ, પણ ગમે એ બતાવતી હોય છે.
હા, કોઈ દેશમાં સવારે હલકા ભોજન લેવાય છે.
બિલકુલ, અને તો કોઈ દેશમાં તો સવારનું ભોજન ખુબ મોટું હોય છે, અને બપોર નું ભોજન અલગ- અલગ હોય છે. હું
સાચી વાત, સાંજ નું ભોજન પણ દરેક જગ્યાએ જુદા સમયે લેવામાં આવે છે.
લોકો અને, ત્યા તમે જો કે કેટલાક દેશોમાં શુભ રોજ અને ભોજન હોય છે, એનુ શોકરો, ઓજત પતાવાય.
સાચી વાત છે, તાજા શાકભાજી, નો પણ ઉપયોગ ઘણો થાય છે.
બિલકુલ, બિલકુલ ફલો નો પાન સારા પ્રમાણમાંથી ઉપયોગ હોય. જોવા, મળે.
સાચી, વાત વિદેશી, ખોરાકમાં રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ થાય છે.
બિલકુલ નહી, તેથી ભોજન જોવામાં પણ એકદમ સુંદર અને બહુ સારું લાગે
હા, સાચી વાત કેટલાક ભોજન બાદ બેક, કરીને બનાવવામાં આવે છે, જેમ કે કેક થઈ ગઈ હોય.
એકદમ, એકદમ સાચી સાચ વાત છે, તમારી કેટલાક ઉકાળીને બનાવવામાં આવે છે, ઓલ કરીને
સાચી વાત છે, કેટલાક શેકીને પણ તૈયાર થાય છે.
બિલકુલ અને કેટલાક, તો ધીમ તો આપે લાંબા સમય સુધી ઓમ રાંધવાવામાં આવે છે.
હા, દરેક રીતથી સ્વાદમાં પણ ફરક પડે છે.
બુલંદ મા સુંગંધ, પણ એકદમ અલગ- અલગ અને એકદમ સારી આવતી હોય.
હા, તો ખુબ સારુ મસાલા ઓછા હોય, તો અસલી સ્વાદ જોવા મળે
એકનેમા કેટલાક, ભોજન માં તો સુગંધથી જડીબુટી ન ઉપયોગ બી થતો હોય.
સાચી, વાત છે. તેની સુગંધ પણ ઘણી સારી હોય, છે.
બિલકુલ, અને આજે ઘણા લોકો વિદેશી ખોરાક બનાવતા શીખતા હોય
હા, રસોઈ શીખવા માટે મારા માધ્યમે ઉપલબ્ધ છે.
ના કેટલાક લોકો, તો રસોઈના વગર પણ એકદમ, આમ જોોડાતા ભય જા
તે પણ, એક કળાની વાત છે.
બિલકુલ, બિલકુલ હોટલમા, પણ અલગ, અલગ દેશોનો રસોઈઓ હોય જ છે બ અવા વા
સાચી વાત છે, સાચી વાત છે, ચાલો મેને તમારી જોડે વાત કરી લે ખુબ, આનંદ દઈવો
બિલકુલ, બિલકુલ મને આગળ, આપણે નવાો કો વાત, કરી શ